હા મિત્ર
હા મિત્ર શું કરી રહ્યા છો
કશું નઈ મિત્ર હવે થોડું બધું કામ હતું એવું ને એ પતાયવું અને હવે આરામ
બરાબર તો કેવું ચાલી રહ્યું છે તમારે લાઈફ
તો સારી ચાલી રહી છે પણ થોડો ઘણો એવો વરસાદ છે એટલે બધું થોડું ઘણું ડિસ્ટબ થઈ ગયું છે અને હા કોલેજને એવું બધું બંધ છે તો હવે ચાલી રહ્યું.
બરાબર તો કેવું છે બધું વરસાદ કારણે બધું સારું છે ને
હા મિત્ર એમ તો ઘણા બધા એવા વિસ્ વિત પ્રભાવિત થયા છે પણ એટલા હદે નથી એટલે સારી સ્થિતિ તો થોડી સારી જ છે આમ જોવા જઈએ તો
બરાબર કેવું છે ઘરે બધા સારા છે.
હા મિત્રો ઘરે બધા સારા છે તમારે કેવું છે મિત્ર
છે અમારે પણ ઘરે બધા સારા જ છે.
અચ્છા
તો મિત્ર તમે હાલમાં ક્યાં છો?
હ હાલે તો હું મિત્ર સ્ટડી કરું છું કોલેજ ચાલુ છે અને હું હોસ્ટેલમાં રવ છું. તો હું હોસ્ટેલમાં છું હવે
બરાબર તો મિત્ર તમે તમને તો ખુબ જ પરિવારને એવી યાદો તો આવતી જ હશે તો આજે હું એવા જ ટોપિક પર વાત કરવા માંગુ છું તો પરિવાર અને સંબંધો એના પર ટોપિક પર થોડી ચર્ચા કરવા માંગુ છું તો શું તમે મારો સાથ આપશો
હા મિત્ર ચોક્કસ
હા તો પરિવાર આપણા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. અને પરિવાર પરિવાર જોડે આપને કઈક ખુબ જ ઘણી બધી લાગણી હોય છે. એને આપણે જયારે પેલીવાર કશે દૂર જતા હોઈએ તો આપણે ખુબ જ પરિવારને યાદ કરીએ છીએ અને પરવાર આપણ પ્રેમ સંભાળ સુરક્ષા અને સહકાર આપે છે જયારે આપણે ખુશ હોઈએ ત્યારે પરિવાર સાથે ખુશી વહેચી શકી છીએ અને જયારે મુશ્કેલી આવે ત્યારે પરિવાર આપ પણને હિંમત આપે છેીએ. અને પરિવારમાં માતા પિતા ભાઈઓ બહેનો અને દાદા દાદી અને અન્ય સંબંધીઓ હોય છે. એ લોકો જોડે જે દરેક વ્યક્તિ સાથેનો સંબંધ આપણા જીવનને ખુબ જ સુંદર બનાવે છે માટે પ્રેમ વિશ્વાસ સમજણ અને એકબીજા પ્રત્યેના આધાર ખૂબ જ જરૂરી છે. અને આજના સમયમાં લોકો કામ અને ઓનલાઈનને ખુબ જ વ્યસ્ત રહે છે તેથી પરિવાર સાથે સમય પસાર કરવો ઓછો થઈ ગયો છે. તો આપણે પરિવાર સાથે વાતચીત કરવી. સાથે જેમ હું એકબીજા સાથે જ સમસ્યાઓ સમજાવવી. એ ખુબ જ ઘણો સારો સમય હોય છે અને એક પરિવાર સાથે. એ પરિવાર સાથે જે સમય પસાર કરવાનો હોય છે અને પરિવાર સાથે જમવાનું એ ખુબ જ સારો સમય હો છે. અને સંબંધો ક્યારેક મતભેદ થઈ શકે છે. પરંતુ ગુસ્સો રાખવાને બદલે વાતચીત કરી કરીને સમસ્યા ઉકેલવી જોઈએ. માફ કરવું અને એકબીજાને સમજવું. એ સારા સંબંધોની નિશાની છે. અને પરિવાર આપણને જીવન નું મહત્વપૂર્ણ પાઠ શીખવે છે. અને માતા પિતા પણ સારા સંસ્કાર અને જવાબદારી શીખવી છે. પરંતુ અને પરિવાર ના સહકાર વ્યક્ ટીને પોતાના સપના પૂરા કરવામાં પણ મદદ કરે છે. અને પરિવાર આપણને એ એવું કહીએ તો પરિવાર જ આપણે હરેક સમયે સપોર્ટ કરતો હોય છે. અને આપણે જયારે એવા નવા શહેરોમાં કે નવી જગ્યાએ જઈએ તો આપણને પરિવાર ખુબ જ યાદ આવતો હોય છે. કારણ કે પરિવાર સાથેની જે લાગણી હોય છે. એ આપણે ખુબ જ થતી હોય છે, તો આપણને ખુબ જ યાદ આવે છે. તો અને આપણે પરિવાર એજ છે કે જે આપણને હરે ક દુઃખના સમયકે સુખ ના સમયે હરેક સમય આપણને સાથ આપતો હોય છે. અને હંમેશા આપણે પરિવાર સાથે સારો સંબંધ જોઈએ. કારણ કે આપણે પરિવાર જ છે, જે આપણને સમજી શકી છે. અને અને આપણે ત્યારે કોઈ પણ પરિવારના સભ્યો સાથે કે કોઈ પણ જોડે આપણે એવું વર્તન ના કરવું જોઈએ કે જેના કારણે આપણા પરિવારમાં કોઈ પણ એવું થઈ શકે તો આપણે એને ધ્યાન રાખવું જોઈએ ખબર અને જે પરિવાર આપણને શરૂઆત થી લઈનેઆપણને મોટા થઈએ ત્યાં સુધી આપણને એક પરિવાર છે એ ખુબ જ સારો સમય અને આપણને એક કેવી રીતે જીવન જીવવું એ પણ શીખવે છે અને આપણા ભાઈઓ બહેનો પણ આપણને વિશેષ સપોર્ટમાં રહેતા હોય છે તે ખુબ જ સારો સમય હોય છે પરિવાર સાથેનો અને પરિવાર સાથે પ્રેમ લાગણી અને વિશ્વાસ સમજણ અને એકબીજા ન આદાર કરવો એ ખૂબ જ જરૂરી છે અને આપણે આપણા પૂર્વજોનો એટલે કે દાદા દાદી નો પણ આદર કરવો એ ખુબ જ જરૂરી છે એક જોવા જઈએ તો કેટલાક લોકો માતા પિતાઓની સેવા નથી કરતા અને એમને છોડી દેશે પરંતુ એવું કરવું ન જોઈએ તો તમે એના વિષય પર શું કેવા માંગશો મિત્ર
હ મિત્ર ખુબ જ સારી વાતો કરી અને પરિવારની વાત આવે એટલે લાગણીઓ તો આવી જ જતી હોય છે મિત્ર એમ તો હ મને પણ ખુબ જ સારું એવું ગમે છે જયારે પરિવાર હોય એક સાથે હોય તો પરિવાર સાથે વાતો કરવાની એની સાથે હ મજાક મસ્તી કરવાની ખુબ જ એવી મજા આવતી હોય છે અને પરિવાર સાથે વાત કરવાથી આપણે ઘણા બધા પ્રકારના સ્ટ્રેસ પણ દૂર થઈ જતા હોય છે આપણું મન તાજું થઈ જતું હોય છે ને ખરેખર તો પરિવાર એ ખુબ જ મહત્વ નું વસ્તુ છે ને કારણ કે હા તેમ જોવા જઈએ કોઈ પણ મુશ્કેલીમાં અ આપણે કોઈ પણ મુશ્કેલીમાં હોઈએ તો ત્યારે આપણને માત્ર પરિવાર જ સૌથી વધારે સપોર્ટ કરતો હોય છે તો હ આપણે પરિવાર હ પોતાનું પરિવાર સારી રીતે સાચવવું જોઈએ એમના સાથે સારા એવા સંબંધો રાખવા જોઈ અને ભૂલીને પોતાની વાત પોતાના પરિવારમાં મુકવી જોઈએ હમ ઘણી વખત આપણે એટલા બધા સ્ટ્રેસમાં હોય જઈએ છીએ કે આપણે પોતાના પરિવારને પણ વસ્તુ કેતા ના હોઈએ કા તો કોઈ બતાવતા નહી કે આપણે કેવી ફેસમાં છે પણ ઘણી વખત પરિવારજનો સમજી જતા હોય કારણ કે આપણે નાનપણથી એ અ પરિવાર આપણનું જે બિહેવિયર હોય જાણતું જ હોય છે કે આ હ હમ અ્ વ્યક્તિ શું અનુભવ કરી રહ્યા છે કે ઘરના વ્યક્તિ આ કેટલા સ્ટ્રેસ માંથી તો માત્ર તો પરિવાર એક ખુબ જ એવી મહત્વની વસ્તુ છે અને હમ્મ પરિવાર જેમ તમે વાતો કરી ઘણી એવી વસ્તુ શીખવે છે આપણે નાનપણથી જ પરિવાર આમ પરિવારના સદસ્ય પરથી આપણે ઘણા એવા સંસ્કારો શીખીએ છીએ હમ આપણુ જે ઘડતર બોજ છે નાણપણ અ એ ઘડતર પણ આપણું પરિવાર ના લોકોને જોઈને જ થતું હોય છે અને ઘણી બધી સારી એવી વસ્તુઓ પરિવાર શીખવે છે અને અ ઘરના સદસ્ય હોય એમની સાથે વાતો કરવાની પણ કઈ અલગ મજા હોય છે કે ભાઈ બહેનો સાથે વાતો કરવાની અલગ મજા હોય છે દાદા દાદીઓની વાર્તાઓ એ જ વાર્તા કેહેતા હોય છે એમાં ખુબ જ એ વર સાફ હોય છે જયારે આપણે નાના હોયએ છે તો બધા મોટા ભાગે તો દાદા દાદીઓની વાર્તા સાંભળી હોય છે ઘણી એવી ઇન્ટરેસ્ટિંગ હોય છે અને ઘણી એવી મજા આવતી હોય છે દાદા દાદીની વાત તો કરવા આપણે સાથે મમ્મી પપ્પા ને પણ થોડો એવો ટાઈમ આપ પવો જોઈએ કે જેના કારણે એમને પણ થાય કે આમ હ સારું એવું માર બા મારી સાથે પણ વાતો કરી રહ્યું છે એમના જે બધા ભાવ છે જાગ્રત કરી રહ્યું છે તે હિસાબે એ તે લોકોને પણ ખબર પડે કે મારા બાળકમાં કેવી એવી રુચિ રુચિઓ છે કેવા કેવા હાવ સપના હોય છે અને આપણે કેવી રીતે એમને સપોર્ટ કરે તો હ હળી મળીને રહેવું એક પરિવારનો નિયમ આપણે કહી શકીએ કે એક શ્રેષ્ઠ પરિવાર એને જ કહી શકીએ જે બધા વ્યક્તિ તેનું હળી મળીને રેતા હોય તો આપણે બધા સૌએ હળી મળીને રહેવું જોઈએ. બીજા સાથ સહકાર આપું જે જેથી તે વાત કરી હ આપનાને સુખમાં તો બધા વ્યક્તિ સાથ આપશે પણ દુઃખમાં માત્ર પરિવાર જ આપણા પાસે હોય છે તો હ આપણે દરેક વ્યક્તિની કદર કરવી જોઈએ. પરિવારના દરેક વ્યક્તિને કદર કરવી જ એમને સારું એવું સન્માન આ પવુ જોઈએ નાના બાળકોને સારું એવું જ્ઞાન પણ આપવું જોઈએ સમજાવું બી આમ જોઈએ સારી રીતે રહેવું જોઈએ પણ મિત્ર હું એટલું જ કેવીશ કે આપણે જો સંપીને રહીએ તો આપને સારા પરિવાર બનાવી શક્યા અને સારું પરિવારે એ અ આપણા માટે જ સારું છે એમ તો મિત્ર હું અંતે આટલું જ કહીશ
હા મિત્ર તમે પણ ઘણી બધી એવી સારી વાતો કરી અને મને ખુબ જ ઘણું એવું જાણવા પણ મળ્યું તું ને તમે ખુબ જ એવી સારી વાતો કરી તો હું પણ એમ જ કહીશ કે પરિવાર જીવનની સૌથી મોટી તાકાત છે. અને પૈસા અને સફળતા મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ છે પરંતુ પ્રેમાળ પરિવાર અને સારા સંબંધો વગર જીવન અધૂર લાગે છે. તેથી આપણે પરિવારને સમય આપવો જોઈએ. અને આપણા સંબંધોને પ્રેમ અને વિશ્વાસથી જાળવવી જોઈએ. તો તમે મિત્રો તમારો જે કીમતી સમય આપ્યો. એના માટે અને તમે જે તમારા વિચારો રજૂ કર્યા. અને તમારા જે અનુભવો કીધા એના માટે હું તમારો ખુબ જ આભાર માનું છું.
હા મિત્રો તમારો પણ ખુબ ખુબ આભાર તમે સારા એવા ટોપિક વિશે વાતો કરી.
ચાલો તો મળીયે મિત્ર.
હામ